હેલો
હલો
કેમ છો
બ મજામાં તમેમ છો
હું પણ મજામાં છું આજે શું વાત કરીએ
અ આજે તો મોબાઈલ ફોન ના ફાયદા અને નુકસાન વિશે વાત કરીએ
બહુ સરસ ટોપિક છે આજે લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન હોય છે
હા મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે
હા મોબાઈલ ફોનનો સૌથી મોટો ફાયદો કોમ્યુનિકેશન છે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે તરત વાત કરી શકાય
સાચી વાત વિડીયો કોલથીોર દૂર રખતા સંબંધોને જોઈ પણ શીખાય છેીએ
હા અને એમરજન્સીમાં પણ મોબાઈલ ખૂબ ઉપયોગી છે
હ એક્સિડેન્ટ કે હોય તકલીફ હોય તો તુરંત મદદ માટે કોલ કરી શકાય
હા મોબાઈલ ફોનથી ઓનલાઈન એજ્યુકેશન પણ સરળ બની ગઈ છે
વિદ્યાર્થીઓ યુટ્યુબ વિડીયો જોઈ શકે છે ઓનલાઈન ક્લાસીસ લઈ શકે છે અને નોટ્સ પણ ડાઉનલોડ કરી શકે છે
હ મોબાઈલ થી નોલેજ મેળવવું પણ સરળ બની ગયું છે
હા ઈન્ટરનેટ પર દુનિયાભરની માહિતી ઉપલબ્ધ છે
હા બેંકિંગમાં મોબાઈલથી સરળ બની ગઈ છે
અને ઓનલાઈન પેમેન્ટ મોબાઈલ ટ્રાન્સફર અને બેલેન્સ ચેક બધું મોબાઈલથી થાય છે થ
નેવિગેશન માટે પણ મોબાઇલ ઉપયોગી છે.
બિલકુલ મે ની મદદ થી નવી જગ્યા સોચવી સરળ બની ગઈ છે.
હા હવે નુકસાનની વાત કરીએ
આ મોબાઈલ નો વધુ ઉપયોગ મોટો નુકસાન બની શકે છે.
કેટલાક લોકો કલાકો સુધી મોબાઈલ વાપરે છે.
અને કારને અ અનોખો પર ખરાબ અસર પડે છે.
હા આંખમાં દુખાવો અને દ્રષ્ટિની સમસ્યા થઈ શકાય શકે
મોબાઈલ ના વધુ ઉપયોગથી પણ ઓછી થઈ જાય છે.
હા ઘણા લોકો રાત્રે મોડે સુધી સોશિયલ મીડિયા વાપરતા હોય છે.
હા તો સ્વચ્છતા માટે સારી નથી.
મોબાાઈલ એડિક્શન પણ એક મોટી સમસ્યા છે.
ઘના બાળકો રાતમાં અને રીલ્સમાં ઘણો સમય વગાડે છે.
એના કારણે અભ્યાસ પર પણ અસર પડે છે
બિલકુલ ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની ગઈ છે.
હા મોબાઈલ થી પ્રઇવસી નો ખતરો પણ હોય છે.
સાઈબર ક્રાઈમ અને ઓનલાઈન ફો વધી જાય છે.
હા લોકોને અ અજાણ્યા લિંકસ પર ક્લિક કરવા સાવધાન રહેવું જોઈએ.
મોબાઈલનો વધુ ઉપયોગ સંબંધો પર પણ અસર કરે છે.
શું રીતે?
અ ઘરે બધા સાથે બેઠવું જોઈએ પણ દરેક વ્યક્તિ મોબાઈલમાં વ્યસ્ત હોય છે.
અ સાચી વાત સામે સામે વાત કરવાની આદત ઓછી થઈ ગઈ છે.
મોબલથી સમયનોો વ્યાગ પણ ઘનો થાય છે.
હા કેટલાક લોકો જરૂર કરતા વધુ સોશિયલ મીડિયા વાપરે છે.
મોબાઈલનોો ઉપયોગ સંતુલન સાથે કરવું જોઈએ.
હુમ એટલે મોબાઈલ નો ઉપયોગ ફાયદા માટે કરવો જોઈએ નુકસાન માટે નહી.
હા ટેકનોલોજીનોો ઉપયોગ ખૂબ જરૂરી જ છે.
વિદ્યાર્થીઓ માટે મોબાાઈલ લર્નિંગ ટૂલ બની શકે છે.
પણ મનોરંજન અને અભ્યાસ વિશેે સંતુલન હોવું
હા મોબાઈલ વગર આજે જીવન મુશ્કેલ લાગે છે.
આ વાત તો સારું છે પણ મોબાઈલ આપણું જીવન કંટ્રોલ ના કરે એ પણ એટલું જરૂરી જ છે.
હું પણ ઈ જ માનો છું.
તો આપણે કહી શકાય કે મોબાઈલ ફોન એ ઉપયોગી સાધન છે.
હા અને એનો ઉપયોગ અને મર્યાદાતિત ઉપયોગ કરવો જોઈએ.
બિલકુલ તો મોબાઈલ ના ફાયદા પણ ઘણા છે અને નુકસાન પણ
હા બસ સમજદારીથી વાપરીએ તો ફાયદા જવ ફાયદા મળે
સાચી વાત અ ખબર અજયની વાત ખુબ સરસ થી સરસ રહી
હા પણ મોબાઈલ ફોનનો બીજો એક મોટો ફાયદો ઈ છે કે આપણે ફોટોઝ અને વિડીિયોઝ કેપ્ચર કરી શકીએ છીએ
પલા પહેલા કેમેરા લઈ જવાનું ફોટો પાડવું હતું અને મોબાઈલમાં બધું મળી જાય
હા ફેમિલી ફંક્શનની યાદો પણ મોબાઈલમાં સેવ કરી શકાય છે.
અને ક્લાઉડ સ્ટોરથી ટાટા પણ સુરક્ષિત રખાય છે
હા મોબાઈલ થી ઓનલાઈન શોપિંગ પણ ઘણી સરળ થઈ ગઈ છે.
ઘર બેઠા વસ્તુ જોઈ કમ્પેર કરી અને ઓર્ડર કરી શકાય છે.
પણ ઓનલાઈન શોપિંગમાં ફ્રોડનો ખતરો પણ હોય છે.
હા આ વાત તો છે પણ ઘર બેઠા વસ્તુ જોઈ કમ્પેર કરી અને ઓર્ડર કરી શક
પણ હા એ તો છે અગર ઓનલાઈન શોપિંગ કરીએ એટલે ટ્રસ્ટેડ વેબસાઇટનોો જે ઉપયોગ કરવો જોઈએ
મોબાઈલ ફોન થી એન્ટરટેનમેન્ટ પણ મળે છે.
સોંગ્સ મૂવીિઝ ગેમ્સ અને પોડકાસ્ટ બધું મોબાાઈલમાં ઉપલબ્ધ છે
પણ ઘણા લોકો મનોરંજનમાં એટલા વ્યસ્ત થાય ગઈ છે કે બીજા કામ ભૂલી જાય છે
આ વાત ખાસ કરીને યુવાનોમાં વધુ જોવાવામાં મળે છે
મોબાઈલથી બિઝનેસ પણ સરળ બની ગયા છે
હા લોકો સોશિયલ મીડિયા દ્વારા પોતાના બિઝનેસ પ્રમોટ કરી રહ્યા છે
અને ઓનલાઈન મિટિંગ પણ મોબાઈલથી કરી શકાય છે
હા આથી સમય અને પૈસા બંનેની બચત થાય છે
તને લાગે છે કે મોબાઈલ બાળકો માટે સરસ છે
જો મર્યાદિત ઉપયોગ થાય તો સારા છે પણ વધુ ઉપયોગ ન અ નુકસાનકારક છે
બાળકો એજ્યુકેશનલ એપ થી નવું શીખી શકે છે
પણ પેરેન્ટસ ઈ તેમની સ્ક્રીન પર નજર રાખવું જોઈએ
અ મોબાઈલના રેડિએેશન વિશે પણ ઘણી ચર્ચા થાય છે
હા કેટલાક લોકો માને છે કે વધુ ઉપયોગ સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે
એટલે જરૂરી હોય ત્યારે જ મોબાઈલ વાપરવું જોઈએ
હા અને બ્રેક લઈને આખો આંખોને આરામ આપવો જોઈએ
બિલકુલ અને તમે લાગે છે. કે મોબાઈલ વગર લોકોને હવે એક દિવસ પણ મુશ્કેલ લાગે છે.
હા આ ટેકનોલોજી પર વધતી નિર્ભ નિર્ભરતા દર્શાવે છે.
મોબાઈલથી લોકો સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવે છે.
હા પણ સોશિયલ મીડિયા થી મિત્રો સાથે જોડાયેલા પણ રાખી રહી શકાય છે.
બિલકુલ અને મોબાઈલ ના કારણે ફેક ન્યૂઝ પણ ઝડપડ થી ફેલાય છે.
એટલે કોઈ પણ માહિતી શેર કરતા પહેલા ચેક કરવી જોઈએ.
મોબાઈલથી ઓનલાઈન કોર્સ પણ કરી શકાય છે.
હા અને નવી સ્કીલ્સ પણ ઘર બેઠા શીખી શકાય છે.
આ કરિયર ગ્રોથ માટે ખૂબ યોગ યોગી છે.
હા મોબાઈલને લર્નિંગ પાર્ટનર પણ અ કહી શકે.
મોબાઈલનો ઉપયોગ કરવાની સૌથી સારી રીતે શું છે.
જરૂરી કામ માટે વાપરવું અને મનોરંજન માટે સમયની મર્યાદા રાખવી.
નોટિફિકેશન પણ ઘણી વાર ડિસ્ટર્બ કરે છે.
એટલે ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન્સ નોટિફિકેશન જ ચાલુ રાખવું જોઈએ.
મોબાઈલ થી પેપરલેસ કામ પણ વધી વધી ગયા છે.
હા ડોક્યુમેન્ટ્સ ડિજિટલ ફોર્મેટમાં મોકલી શકાય છે.
આ આ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.
બિલકુલ કાગજનો ઉપયોગ ઓછો થાય છે.
અને મોબાઈલ ફોન ના દુનિયાના એકદમ નાની બનાવી દીધી છે.
હા દુનિયાના કોઈ પણ કોને સાથે તુરંત સંપર્ક કરી શકાય છે. તો મોબાઈલના ફાયદા પણ છે અને નુકસાન પણ છે. આપડે કઈ રીતે વાપરીએ એ આપણા પર છે.
બ સાચું બોલો છો ઠીક છે. હમણાં બાદને વાત કરીશ બાય
બાઈ